શું તરો
કઈ નહી હોમવર્ક કરતી હતી
અચ્છા અચ્છા કયો સબ્જેક્ટ
હચઆર એમ
અચ્છા જમી લીધું
હા તે
બસ હમણાં જ જમી ને આવી
અચ્છા
શું જમ્યું
દાળ ભાત સાખરોલી કેરી
અચ્છા અચ્છા સરસ મેં બી રાજમાગ ચાવલ રોટી
અચ્છા કોલેજ ગઈ હતીથી
હા ગય
અચ્છા શું કર્યું કોલેજમાં
કઈ નહી બસ જો લેક્ચર હતા લેક્ચર એટેન્ડ જ કર્યા
અચ્છા મજા આવી
હા હા એમ તો કોલેજમાં તો મજા જ આવે ને
હા હા
બાકી તે શું કરી કોલેજમાં
હા એ ન એટલે એમ કેન્સલ થઈ ગીધી હા બોર સત એક લેકચર કેન્સલ થઈ ગયો પછી અમારે સર એમને ત્રણ વાર પીપીટી લખવા દીધી એ એક મે મે લેક્ચર બીજો લઈ લી તો મેં ક્લાસ એક્સપ્લેન કરવાનું કીધું હતું એવું બધું હતું
અચ્છા અચ્છા સરસ કેટલા વાગ્યા આવી કોલેજથી
અ સાડા બાર વાગે તું
હું બી એ સારા બાર અરાઉન્ડ સમથિંગ આવી ત
હા હા પણ જમવાનું શું ભાવે
જમવાવામાં તો શું બધું ભાવે સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન તો બહુ જ ભાવે
હશે ને તોય સાઉથ ઈન્ડિયન માં શું
ઇદલી દોસા મેંદ વડા સાઉથ ઇન્ડિયાનમાં ઓલમોસ્ટ બધુંત્ ભાવય
હમ હમ એ ઠીક પછી પછી આના શું કર ના રહ
પછા કેજે બાવસ શું ક્યાં
હમ હમ ક
ક્યાં તું આવીશ મારી હોસ્ટેલ પાસે
જોઈ આપડે નખ બારે ક્યાં ખાલી
કયા કેફેમાંાલી કે ક્યાંક કરી
બાર નીકળશું થોડીક બે ચાર કલાક પછી આટો મારશો જોશો ક્યાંક ખખર હશે તો હાલશે
અચ્છા સરસ તું ક્યાંથી બિલોંગ કરે છે પ્રોપર
એવું નાતો એ તને સરપ્રાઈઝ મળીશ ન કઈશ
હા હા બાકી બાકી કેમ મજામાં
હવ સાર ઘરે કેમ બધા
હઉ બધા બજારમાં છે હમણા તો ટ્રીપમાં જવાની છો કોલેજ
હ તોું
જોઈએ હવે ઘરે શું કે
જયસ કે ન
જોશું હવે ઘરેથી પરમિશન લેેશું પછી નક્કી કરશું
હા હા સાઈ ઠીક
હા બાકી કેમ ચાલે લાાઈફમાં
ચલે રાખે શું કઈ
અચ્છા ત્યારે કયા કયા સબ્જેક્ટ છે હણા
ડીસીસીએન ડીબી એમ એસ એફપીએફ પછી આઈ બી ઈ માર્કેટિંગ હ એટલા હારા
એ મારા તો કયા છે પઇફન પછી ઓ ઓપી ટુ પછી કોમ્પ્યુટર નેટવર્ક એઆઈ એ વાત છે આ
હા હા એ જ
તને શું ભાવે જમવામાં
મને છે મને ભાવે સેવ પૂરી મિસલ પાવ, વડાપાવ, સેન્ડવીચ, ને ઢોસા
અચ્છા સરસ
હા
બીજું કાઈ
હા મને હેને તારુ ઓલું પિંક કલરનો વન પીસ હતો ને
હા
ઈ ખપનારો હોય
હા તો લઈ જજે પિન્ક કલર વન પીસ
હા આવી ને લઈ જ જઈશ
હા ને બીજું હમણાં તો શોપિંગ કરવાની ગઈ હતી હું કે કેટલા બધા કપડા ને લીધા
અચ્છા મને આપજે હું જઈશ ને ફરવા ત્યારે
હા હા લઈ જજે બિન્દાસ લઈ જ જવાના
હા હા લઈ જઈશ શું રિઝલ્ટ આવ્યો તારું
શું
શું રિઝલ્ટ આવ્યુ
રિઝલ્ટ તો હમણાં હું તને કેમ હજી આવ્યું જ નથી
હજી નથી આવ્યુ
ના
અચ્છા હુ તને ખબરે આપડા બાજુમાં એક છોકરી રેતી હતી
હા
એના હસબેન્ડ એ ઇન્ડોનેશિયામાં હ નવો ફ્લેટ લીધો ત્યાં એ એ રેવા હાલી ગી
ઓ અચ્છા ઓલી પેલી દીપતી ને
હા ઈજ
અચ્છા અચ્છા સારું કેવાય તો તો
હઅ એના હસબેન્ડે વેલ સેટલ બધું બરાબર રે નોકરી વોકરી બરાબર રે બધું જ બરાબરને હવે તો લગભગ એને ઘરે બબું બી આવનાર
અચ્છા સારું કેવાય તો તો
હ અ
અમે બી હમણાં તો ફેન્સ જવાનું વિચારતા હતા
સરસ કોણ તું ને તારા હસબેન્ડ
હા બાકી બીજું શું કેવું
હમ હમ
બોલ બીજું કાય બી
કાઈ નઈ હમણાં જ અમે આ ટ્રીપ લઈને જોને એમા ટેન થઈ ગયા એ
હા તેણી અરે તું પ્લમબની કીટ ને વાપરી છે એના બારામાં કઈક કે ને સજેશન શું શું હોય એનું બધું
એ તો મેં હમણાં જ રિસેન્ટલી ચાલુ કરી એટલે થોડાક દિવસ જોઈ કેવી છે એમ સારા રી તે દિવસ તો આપડે હમણે એક નવું બોડી વોશ વાપરું રિડીટેન થવા માટે
તારા બધા સ્કીિન કેર ને એના પ્રોડક્ટનું થોડુંક ઈન્ફોર્મેશન આપ ને તો મને
એટલે જો હું પેલા મારા ડરમેટ તે મને ફેસ વોશ આપ્યો હોય એનાથી ફેસ વોશ કરો પછી ટોનર યુઝ કરો પછી ટોનર યુઝ કરીને સીરમ યુઝ કરો સીરમ પછી મોશચરાઈઝર ને પછી સનસ્ક્રીન આ બધું મારી સ્કીિન બહુ ઓઈલી ને એકને વાળી થઈ ગઈ ને હમણાં મારી દવા અને ચાલુ હતી એટલે તો એટલે મેં હમણાં થોડા પ્રોડક્ટ ચેન્જ કર્યા એ ટ્રાય કરું છું હવે કેવું રિઝલ્ટ આવે પછી તને એવું કવ
પછી ડોટ એન ક ન કોઈ રિવ્યુ
હા ડોટન ભી હું પહેલા યુ કર ફેસ વશ પણ ડોરમેટે ચેન્જ કરાયું એટલે હમણાં ચેન્જ કર્યું હો
અચ્છા અચ્છા સારું કેવાય તો તો
હા હા
બાકી બ જો ક કોલેજ રિલેટેડ કે ક બલ
કઈ નઈ તાર હસબેન્ડ ક્યારે આવશે
કો ખબર નહી હ જી
હમ હમ
છોડ ને બીજું કઈ બોલ
બીજું તફ કોઈ એક્સ્ટ્રા ક્લાસ કરવાનો કે વિચારે હમણાં
એ તો હમણાં કોઈ ખબર જ નથી હજુ તો
મેં તો જો હમણાં ભરતનાક લાવ્યો લાવ્યો ખાટલી વર્ગ ના ક્લાસ કર્યા હતા હવે સીવણ કે શીખશું આપણેે સાથે જ જઈએ ને ડ્રોઈવિંગ શીખી આવી પછી હ સીવણ શીખી લઈ મેકઅપ શીખી લાય ને શીખી લે બધું શીખી
આ એ જોશું ઓ પેલી તને ખબર છે ઓલી બ્યુટી પાર્લર વાળી છે કેટલામાં મેકઅપ ને કરાવે છે કેટલું એનું પેકેજ છે
અ એટલે તને કોઈક જોઈએ રહી
નહી હું તને કઉ છું તે પેલી વીરાવાડીી છે કેટલું બડું મોઘું મોઘું એ લોકો પ જ હોય છે
હા વીસ વીસ હજાર થી તો સ્ટાર્ટિંગ હોય છે હજી
હા તો વીસ હજાર ન તો આજકાલ એવું કે મેકઅપ વીસ હજાર બધા સ તો પછી એચડી મેકઅપ ને કેવું ને કેવું આવી ગયું છે
હમમ એટલે જ કઈ શીખી લાય તો શું એકબીજાને તો કોવામાં આવી
હા ટોપેલી હૈમ વાળી છે એ સારું કરાવે છે
હ બાકી વાડી વાડી જાવરી કે શું
નાા રે ના હમણાં તો વાડી નથી પોહોચ્યા
હા હા જવું ખપે ને વાળી તમારે હજ દાડામાં ને કેરીય નથી ની
નહી હમણાં તો દાડમે દાડમમાં ખાતાને પડતું હશે બાકી તો બીજું તો હવે બીજી ખેત વાડી એ બી દાડમ જ વાવાના છે એટલે
હા હા
બીજું કફિલાલ છે નહી હમણાં કારણ તમારું હશે કે એ રને બધું
કેરી એતા
અચ્છા
ઉતરીિકવાશે ઉતરીિયા પછી કટંગ મે ઈ બધું ક્લિનિંગને ચાલુ થાય એમાં પળામાન બધે
અચ્છા તારું ફેવરિટ ના નામ બોલ છે એવું તો ના જ કે છે બધા નામ બોલ
ફ્રૂટ
હા
ફેવરેટ ફ્રૂટ પેરું જાયફળ તારું
મારું ફેવરેટ ફૂડ વોટરમેલન પછી જાયમફલ પછી બધા અલગ અલગ હોય હવે
હા એ મારું એ વોટરમેલન જાય પણ મારો બી બે ફેવરેટ એ ડ્રેગન ફ્રૂટ એ ભવેે
હા મને બી ડ્રેગન ફ્રૂટ ભાવે હમણાં હું થોડીક વાર પેલા વિચારતી ડ્રેગન ફ્રૂટ ખાવા હનું
હા હા ભલે હાલ ત હવે મને ને હું ગાવ છે તો હું સુઈ જાઉં
હા સ્ેચા
એ હા
હા